ભાઈ કેમ જા
હું મજાનામાં તમે કેમ છો
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
આજે આપડે એક એવા વિષય પર પર ચર્ચા કરવા જઈ રહીએ છીએ જે જે જે માત્ર આપણા દેશમાં નહીં પરંતુ આખી દુનિયા માટે ખુબ જ મહત્વનો વિષય છે આજનો વિષય છે પર્યાવરણનું સંરક્ષણ અને પર્યાવરણનું રક્ષણ જેમ કે આજની જરૂરિયાત આ પર્યાવરણનું સંરક્ષણ એ ખુબ જ અગત્યની બાબત છે અને પર્યાવરણનું આપડણે રક્ષણ કરવું જ જોઈએ અને જે છે મારા મતે તો પર્યાવરણ પર્યાવરણ સુરક્ષિત રહેશે તો જ પૃથ્વી પર જીવન સુરક્ષિત રહેશે તારા મતે પર્યાવરણ એટલે શું ભાઈ
આજના વિશેય ખરેખર ખુબ જ મહત્વનું છે મારા મતે પર્યાવરણ એટલે આપણી આસપાસનું સમગ્ર કુદરતી વાતાવરણ હવા પાણી જમીન વૃક્ષો જંગલો નદીઓ પર્વતો પ્રાણીઓ અને પક્ષીઓ આ બધું મળીને પર્યાવરણ બનાવે છે જો આ બધાનું સંતુલન જળવાઈ રહે તો જીવન પણ સુખી અને સ્વસ્થ રહે છે
બિલકુલ સાચી વાત છે ભાઈ પર્યાવરણ આજકાલ આજકાલ આપડે જોઈ રહ્યા છીએ પર્યાવરણ ને સૌથી વધારે નુકસાન માનવી જ પહચાડતો હોય છે જેમ કે જે જે વૃક્ષો જે છે કટ કરી નાખે છે વૃક્ષો ઉગાડવાના બદલે કટ કરી નાખે જે વૃક્ષો જે કાપે છે અને જે વૃક્ષો આજના જીવનમાં જે વ વક્ષો પેલાના સમયમાં હતા તો જે છે વ્યક્તિને પંખાની પણ એટલી જરૂર ન પડતી બપોરે જે છે આપણા જે દાદા દાદી જે હતા તો એ જે છે આપણેે જે છાયણા નીચે સોઈ જતા આપે જે વડલા ના છયડા નીચે લીમડાના છાયડા નીચે સુઈ જતા અને જે તે ખુબ જ સારી બાબત હતી અને હવે હવા પાણી જમીન ર પક્ષો નદીઓ પર્વતો પ્રાણીઓ અને પક્ષીઓ બધું જ મળીને પર્યાવરણ બનાવે છે જો આ બધાનું સલાહ સંતુલન જળવાઈ રહે તો જીવન ખુબ જ સુખી અને સ્વસ્થ રહેશે
પહેલા ગામડામાં શુંદ હવા અને સ્વચ્છ પાણીની સરળતા થી મળી રહેતું હતું પરંતુ આજે મોટા શહેરમાં હવાનું પ્રદુષણ એટલું બધું વધી ગયું છે કે ઘણા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે
હા ભાઈ બિલકુલ પરંતુ આજકાલ આપડણે જોઈ રહ્યા છીએ પર્યાવરણને સૌથી વધારે નુકસાન માનવી જ પો ચારે છે અને એનું જે છે એનો જે વિકાસ પણ માનવી જ અટકાવે છે માનડો કે પ્લાસ્ટિક નો અતિશય ઉપયોગ કરે છે ઔદ્યોગિક વિકાસ ના કારણે જે કુદરત નું સંતુલન જે છે ધીમે ધીમે બગડી રહ્યું છે તેનો જે છે સંતુલન બગડવાને કારણે જે છે પર્યાવરણમાં મોટી જે છે એ નુકસાની નુકસાની જે પડી રહી છે અને વાહનો માંથી નીકળતો ધુમાડો ફેક્ટરીઓમાં એ નીકળતા ઝેરી વાયુઓ અને સતત વધી રહેલી વસ્તીના કારણે વાયુ પ્રદૂષણ ખુબ જ વધી વધી રહ્યું છે ડબલ્યુ એચ ઓ ના અહેવાલો અનુસાર પણ વિશ્વના ઘણા શહેરોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક બની રહી છે અને જે છે એ વાયુ પ્રદુષણ હવા પ્રદુષણ અને ઘણું એવું પ્રદુષણ થઈ રહ્યું છે જેનાથી જે છે એ નુકસાન થઈ શકે છે ભવિષ્યમાં અને ભવિષ્યમાં જે પર્યાવરણને નુકસાન થશે તો માણસને એક પણ માનવીને ખુબ જ નુકસાન થવાની શક્યતા છે
હા અને માત્ર હમણું જ નહી પરંતુ પાણી નું પ્રદુષણ એક મોટી સમસ્યા છે ઘણી ફેક્ટરીઓ પોતાનો કચરો સીધો નદી માં છોડે છે જેના કારણે નદીઓનું પાણી પ્રદુષિત થઈ જાય છે અને જળચરો ને પણ ખરાબ પર અસર પડે છે
હા સો ટકા ભાઈ અને પેલાના સમયમાં નદીઓ જે છે એ આજના સમય કર તા જે ચોખી હતી આજના સમયમાં મો ટા મોટા કોઈ પણ જાતના કારખાના જેમ કે અમ અલગ અલગ કારખાના અલગ અલગ ફેક્ટરીઓ સીધે સીધું પો પોતાનું પાણી જે છે એ નદીમાં નાળામાં છોડે છે અને એ જે છે ગંદુ પાણી જે છે એ ખુબ જ નુકસાનકારક બને છે અને જે છે ઈ અનેક જીવો નો જે છે એ ખુબ જ નુકસાન કરે છે અને જે છે આ પાણી જે છે એ બહુ જ અગત્યની બાબત છે જો પાણી માણસને ખરાબ મળશે તો એનું ભવિષ્યનું શું અને ભવિષ્ય તો શું આજનું જ પ્રેઝન્ટનું જ શું કારણ કે જે પાણી માણસ ખરાબ પીસે અને પાણી ખરાબ પાણીનો ઉપયોગ કરશે રાંધવામાં અથવા તો ગમે ત્યાં બનાવામાં તો એ માણસ જે છે જલ્દી થી બીમાર પડશે એવા રોગોનો સામનો કરવો પડશે કે જેને એવો જિંદગીમાં પણ નહી વિચાર્યો હોય
તારા મતે પર્યાવરણને સૌથી વધુ નુકસાન કઈ બાબત થી થઈ રહ્યું છે?
હા મારા મતે તો નદીઓ અને તળાવમાં પ્લાસ્ટિક નો કચરો પછી પૂજાની સામગ્રી ફેંકી દે છે ગંદુ પાણી થાય છે વિકાસોમાં એટલે પછી સતત વૃક્ષોનું કાપકામ વિકાસ ના નામે જંગલોનું નાસ થઈ રહ્યો છે નવા રસ્તા બિલ્ડિંગ અને ઉદ્યોગો બનાવવા માટે લાખો વૃક્ષો કાપવામાં આવે છે અને તે જગ્યા પણ નવા નવી બિલ્ડિંગો અને નવા નવા મકાન ઉભા કરવામાં આવે છે એટલે વ્યક્તિ જે છે પોતાનું સુખ જોવે છે પરંતુ બીજા વ્યક્તિ નો જે છે ઈ સુખ નથી જોતો હકીકત માં એક એવું સુખ નથી જોતો કે તેનું ભવિષ્યમાં શું થશે આટલા બધા વૃક્ષો કાપી નાખશે તો વચમાં કોરોના જેવો વાયરસ આવ્યો તો તો તેનાથી જે છે એ ઘણી ઘણા લોકોને ખબર છે ભાઈ ઓક્સિજન ઘટ્યો હતો તો આજના સમયમાં વૃક્ષક્ષો હોત તો ઓક્સિજન એટલો ન ઘટત કે નહી ભાઈ
હા જ્યારે વૃક્ષો ઓછા થશે ત્યારે ઓક્સિજન પણ ઓછી જ મળશે ને વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોીને આપણને શુદ્ધ ઓક્સિજન આપે છે તેથી વૃક્ષોનું મહત્વ ખુબ જ વધારે હોય છે
હા ભાઈ જો જંગલો ઓછા થશે તો વરસાદની પદ્ધતિ માં પણ ફેરફાર આવશે ક્યાંક ભારે વરસાદ પડશે તો ક્યાંક લાંબો દુષ્કાળ પડશે અને ક્યાંક લાંબો દુષ્કાળ પડશે તો ખેડૂતોને રોવાનો વાળો આવશે અને ક્યાંક ભારે વરસાદ પડશે તો પણ ખેડૂતો ખેડૂતોને રોવાનો વા આવશે એટલે જે છે એ કોમ્પ આપડે જે છે પર્યાવરણ જે છે ઈ એ જે કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ માત્રામાં જે છે સારી રીતે આપડે ભવિષ્યમાં કેવી રીતે માનવી તેનો કંટ્રોલ કરી શકે તે રીતે જે છે એ કરવું જોઈએ ભાઈ
હા આજે આપડણે ક્લાઇમેટ ચેન્જ વિશે ઘણી વાતો સાંભળી છે. વધતું તાપમાન એટલે શરીરને પીગળવું સમુદ્ર વધતું સ્તર અને અસામાન્ય હવામાન આ બધું પર્યાણમાં થઈ રહેલા ફેરફાર ના પરિણામો છે.
હા અને ભાઈ ગ્લોબલ વોર્મિંગની પણ સમસ્યા આજે વધી રહી છે અને તેનો પણ સામનો જે છે વ્યતિ ને કરવો પડે છે મારા મતે જો આપડણે આજની જ આજથી જ પર્યાવરણ ની કાળજી લઈએ લઈએ તો આવનારી પેઢી જે છે એનો ઓછો મુશ્કેલીનો સામનો કરવો પડે આપણે આપડું તો નથી જ વિચારવાનું આપણે આવનારી પેઢીનુંું પણ વિચારવાનું જ છે એટલે જે આપડે જે વધારે વૃક્ષો વાવીએ પછી જે છે વૃક્ષોને ક કાપતા અટકાવીએ પ્રાણીઓ નું સંરક્ષણ કરીએ પછી જે છે પાણી પાણી જે છે ગંદુ પાણી જે છે નદી નાળામાં ઠલોવીએ નહી અને જે છે પાણી જે છે. ગંદુ પાણી ન થવા દઈએ ચોખ્ખું જ રાખીએ પાણી અને જે છે બધું જ પર્યાવરણનું ટૂંકમાં રક્ષણ કરીએ અને સારી રીતે કાળજી લઈએ જેથી આપ આપડી ભાવિ પેઢીને જે છે. સારી રીતે જે છે એ જીવન જીવી શકે અને મુશ્કેલીનો સામનો ન કરવો પડે
બિકુલ જ સીધા રાખી વ્યક્તિ એ વિચારવું જોઈએ કે માત્ર સરકારની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિક ને પણ ફરજ બને છે. તે પર્યાવરણ ને બચાવવા માટે પોતાનું યોગદાન આપે
હા મારા મતે તો એક ઘરદીીઠ હરેક વ્યક્તિને એક વૃક્ષ માવવાનું જે છે. એ નિયમ લાગુ કરવો જોઈએ સરકારે અને જે છે એ જે વૃક્ષ ખરેખર માં વાવું જ જોઈએ એમ
હાલ તજું મારા મતે દરેક વ્યક્તિને દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ તો વાવો છુંએ સાથે સાથે પ્લાસ
અને ભાઈ હા પ્લાસ્ટિક નો પણ ઓછો ઉપયોગ કરવો જોઈએ અને પાણી તથા વીજળીનોો બગાડ પણ ટાળવો જોઈએ
હા સાચી વાત છે આજકાલના ઘણા લોકો જરૂર વગર લાઈટ પંખા ને એસી ચાલુ રાખે છે જો આપડે ઉર્જાની બચત કરશે તો પર્યાવરણને પણ ફાયદો થશે.
હા સાચું કહ્યું ઘણા લોકો વિચારે છે મારા એકલા થી શું ફેર પડશે પરંતુ જો કરોડો લોકો નાના નાના પ્રયત્ન કરશે તો ચોક્કસ જીવનમાં બદલાવ આવશે.
હ મને પણતાાડ મને ફડ મ ભાડા હા
જવ
હા હું પણ એજ માનું છું પરિવરણ બચાવું માત્ર કભી અયા નથી પરંતુ આપણા જીવન જત થી મ ટી જબદ છે.
હા સો ટકા ભાઈ પર્યાવરણમાં જે છે જીવનમાં જે છે ખુબ જ જરૂરી છે આમ
સારું શું ટકા
સો ટકા ભાઈ અને આજના જીવનમાં જે છે પર્યાવરણનુંું જતન કરવું જ જોઈએ તારું એનું શું માનવું છે આ હમ
સો ટકા
હા ભાઈ અને જે છે એ પર્યાવરણ માં વૃક્ષો તો વાવવા જ જોઈએ તે નિયમ માટે તારું શું કેવું છે.
સુ તો હોવ જ જોઈએ જેથી આપડે સરદર થી ઓક્સિજન મળી જાય
હા ભાઈ અને દરેક વ્યક્તિ એ જે છે એ જે વિચારવું જોઈએ માત્ર સરકારની જે જવાબદારી નથી નાગરિક ની ફરજ જ હોય છે અને પર્યાવરણ નું જતન કરવું જે છે તેની ખુબ જ આવશ્યકની જરૂરિયાત હોય છે એટલે જે છે પર્યાવરણનું જતન કરવું જે છે એ આપણા માટે ખુબ જ મોટો ફાયદો થઈ શકે છે અને હું પણ એજ માનું છું. કે પર્યાવરણ નું આપડે જતન કરશે છે એ તો વિદ્યાર્થીઓ જે છે એ સારી રીતે જી જીવી શકશે રિન્યુએબલ એનર્જી છે. એ જે છે. એજે આપડણે તેનો રિયુઝ કરી શકશે. પછી જે પ્લાસ્ટિક પોલ્યુશન ઓછું કરી શકશે અને સુંદર આપણે જે છે સુંદર રીતે વ્યવસ્થા કરી શકશે અને ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ બે અપનાવશે તો આપ આપડો દેશ સારી રીતે આગળ વધશે.
સો ટકા સાચી વાત છે ભાઈ તમારી.
હા એવું જ છે સો ટકા ભાઈ સાચી જ વાત છે. અને પર્યાવરણ નો બચાવવું એક માત્ર અભિયાન નથી. પરંતુ આપણા જીવનની સૌથી મોટી જવાબદારી છે. પરંતુ જો કરોડો લોકો નાના નાના પ્રયત્નો કરશે તો સો ટકા મોટો બદલાવ તો આવશે જ ને ભાઈ.
દરેક સભ્ય વૃક્ષો હોવાય તો અત્યારે ઘણું બધું સારું વાત
હા ઓક્સિ ઓક્સિ ઑક્સિજનની પ્રમાણમાં પણ વધારો થાય.
હા એ વાત શો ટકા સાચી છે.
ઓકે તો સારું હાલો ભાઈ પછી વાત કરીએ.
ઓકે ચાલો ચાલો.